મારી જોડે દૈનિક જીવન વિશે થોડો મને સમય જશે
હા સર બોલો
જીવનમાં શું શું કરો છો તેની થોડી જાણકારી મને આપો
આજકાલ હું તો કોલેજ કરો છો એટલે મારે સવારે પ્રોપર છ વાગે ઉઠવું જ પડે છે હું સવારે ઉઠીને સ્નાન કરું છું અને મારું સવારનું જે ક્રિયા છે રોડની શારીરિક ક્રિયા તે પતાવું છું અને તે પૂર્ણ થયા બાદ હું સ્નાન કરીને રેડી થાઉં છું અને ત્યાર બાદ હું નાસ્તો કરું છું. અને એમાં પણ હળવો એવો નાસ્તો કે જેનાથી આપણને જે એવો સારો નાસ્તો હોવો જોઈએ જેથી આપણને ફ્રૂટ તે મળી શકે અને ત્યારબદ હું સવારે કોલેજમાં જવા માટે રવાના થાઉ છું. શું કારણ કે અમારી મોર્નિંગની કોલેજ હોય છે એમાં અમારો જે ફ્રેન્ડ છે એની હાથે હું જાઉ છું. તમે શું કરો છો સવારે?
હા હું પણ સવારે હું બી કોલેજ કરું છું એટલે હું પણ સવારે સાત વાગે ઊ શું અને નાહી ધોઈને તૈયાર થઈ દૂધ જોડે થોડો હળવો નાસ્તો કર પછી અમારે તો કોલેજ બપોર પછી હોય છે એટલે હું સાડા નવ વાગે જમી લઉં છું. ને પછી કોલેજના મિત્રો જોડે જાઉં છું. તમારે કોલેજ સવારમાં જાવા હોય છે?
હા અમારે કોલેજ સવાર માં હોય છે. જેના લીધે હ તેના લીધે મારે સવારે વેલા ‌ઊઠવું પડે છે અને
હા તમે દૈનિક જીવનમાં સ યોગા મેડિટેશન કરો છો?
હા સવારે ઉઠી ને હું યોગ કરું છું લગભગ વીસ મિનિટ જેવું કરું છું.
રજ મેડિટેન કરું છું યોગા કરું છું.
તેના આપને ફિજિકલી મેન્ટલી રા મળે અને આપણને યોગા કરવા થી રોગ દૂર થાય આપણને એટલે દૈનિક જીવનમાં આપણે રોજ યોગા મેડિ સ્ટેશન કરવું જ જોઈએ.
હા યોગા દ્વારા આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. એ આપણું શરીર તંદુરસ્ત રહે એ દૈનિક જીવનનો એક મહત્વનો પાયો ગણાય છે. એટલે આપણેે યોગાને મહત્વ આપવું જોઈએ.
હા તમે દૈનિક જીવન માંટે જમવાનો ટાઈમ એક રાખ્યો છે કે તમે ગમે ત્યારે જમી લો છો?
અ મારો ટાઈમ તો ફિક્સ જ હોય છે, કારણ કે અલગ- અલગ ટાઈમ કરવાથી આપડે અણી એવી પ્રોબ્લેમો થઈ શકે છે, આપડે જે જનતંત્રમાં ઘણી હવે પરિસ્થિતિઓમાં ઘણા એવા ફેરફારો થાય છે, કે જેથી આપણે અ ટાઈમ પર જ ખોરાક લેવો જોઈએ.
હા આપડે દૈનિક જીવનમાં હંમેશા હળવો ખોરાક લેવો જોઈએ અને ખોરાક લ્યા બાદ હળવો નજીક ના એરિયા માટે વોર્મઅપ કરવું જોઈએ, તમે વોર્મઅપ કરો છો ખાધા પછી?
હા કરું છું, કારણ કે વોર્મઅપ કરવાથી જ આપણને જે પચન એ સારી રીતે થઈ શકે છે અને તેના દ્વારા જ આપણ ને જો આપડે વોમ ના કરીએ તો આપડું સારી રીતે પચન નથી થતું અને તેના કારણે આપણને ખુબ જ બીમારી પણ ફેલાઈ શકે છે, એટલે હા દૈનિક જીવનમાં આપડણે જમી ને પછી વોર્મઅપ કરવું જ જોઈએ.
હા તમે દૈનિક જીવનમાં તમે કેટલા સમય અભ્યાસ છો?
હ હું દૈનિક જીવનમાં બે વખત ત ભોજન કરું છું, એક ત અ બપોરે અગિયાર વાગે કા તો બાર વાગે ની વચ્ચે અને સાંજે છ વાગે થી આઠ વાગે ની વચ્ચે.
હા તમે સ્ટડી કેટલા સમય માટે કરો છો દૈનિક જીવનમા?
અ દૈનિક માં હું કોલેજ ગયા પછી વાંચન ઘણું બધું કરું છું, કે જેથી મારી જે ક્રિયા એ વાંચવાની શક્તિ જે વધી શકે?
હા, આપણે દૈનિક જીવનમાં રોજ અભ્યાસ કરવો જ જોઈએ, તેથી આપણને ભણવામાં મદદરૂપ ઘણું આવડે અને આપણે હોમવર્ક કાયમ કરવું જ જોઈએ.
તેથી આપડા અક્ષર સુધરે
હા આપડ દૈનિક જીવનમાં એવા અનેક કામો પણ કરવા જોઈએ કે જેથી આપડું જીવન સારું રહી શકે અને આપણે આપડી આવક માં પણ થોડો ઘણો વધારો કરવા માટે આપણે દૈનિકમાં ઘણા એવા કામો પણ કરવા જોઈએ. જેમ કે પાર્ટ ટાઈમ જોબ કે જેથી આપણે આપણું જીવનને ને ટકાવવા માટે એટલે કે આપણને જે પૈસા ની જરૂર છે એ પૂર્ણ કરવા માટે
હા આપને દૈનિક જીવન હા કામો કરવું જોઈએ આપણે ગામ ના કામો કરવા જોઈએ થોડા પૈસા આવે એવા કામ કરવા જોઈએ. હા.
હા કારણ કે આપડે જો દરરોજ જીવન જીવો હોય તો આપને સૌથી વધાર જરૂર પૈસાની પડે છે. તેથી આપડણે નાણા કમાવાનું ખુબ જ એ મહત્વની બાબત છે. છે જે આપણે જો દૈનિક જીવનમાં આપણે નાણાં ના કમાઈ શકીએ તો આપડે આપણ જીવન આગળ ચલાવી નથી શકતા.
હા આપડે બેનિક જીવનમાં સવાર માં ઉઠીને નાઈ ધોઈ આ આપડે પૂજા પાઠ કરવી જોઈએ પછી યોગા કરવા જોઈએ આપડે દૈનિક જીવન આ બધું કરવાથી આપણને મેડિટેશનની કરવાથી આપણને ખુબ આનંદ અને આપણા માટે સહદ માટે ખુબ સારું કહેવાય.
હા દૈનિક જીવનમાં આપણેે ઘણા એવા કાર્યો પણ કરવા જોઈએ. જેથી બીજાને આપડે ખુશ કરી શકીએ અથવા તો આપણેે બીજાને ખુશી બની શકીએ. આપડે આપણા માટે આપણું જ ના વિચારવું જોઈએ પરંતુ બીજાનું ઘણું એવું વિચારીને આપડે કાર્ય કરવું જોઈએ.
હા આપડે દૈનિક જીવનમાં હ બીજાના ફાયદા માટે આપડે થોડું કામ કરવું જોઈએ.
હા જો આપણેે કામ કરીશું તો જ આપણને ઘણું એવું કાર્ય કરીને જે આપણું જીવન છે તે આગળ વધારવાનું મોકો મળશે આપ આપણે જો કામ ન કરીશું તો આપડે જીવન જ્યાં છે ત્યાં જ રહેશે એટલે આપડે કામ તો કરવું જોઈએ.
હા તમે દરરોજ કેટલા વાગે સુઈ જાઓ છો?
હું મારો પ્રોપર સમય તો તોવા સાડા નવ થી સાડા દસ વચ્ચેનો છે. જેથી મારી હુગ પૂર્ણ થઈ શકે કારણ કે હું સવારે જાક વેલો ઉઠી જાવ છું. એના લીધે મારે આ તરરોજ આટલાક ટાઈમે ઉંઘવું જ પડે છે.
હા હું પણ સા નવ દસ વાગે સુુંઈજ જાઉ કારણ કે આપડે વેલા સુઈ જાયે તો આપડે આખા દિવસમાં ઓછામાં ઓછી આઠ કલાક આપડે ઊઘ કાઢવી જોઈએ તેથી આપડું સારી સારું રહે આપણને તાજગી રહે આપડામાં આ કોલેજ ના ટાઈમે આપ આપણને ઊંઘ ના આવે એટલે આપડે સમયસર દૈનિક જીવનમાં રોજ સમયસર સુઈજ જવું જોઈએ અને આપડે સમયસર સુઈ જઈએ તો આપણને ઊંઘ ભી સારી આવે અને સવારે ઉઠવાનું હોય તો આપણને સવારમાં વહેલી ઉઠી હો પડાય
હા, તેવું જે જો આપડે દૈનિક જીવનમાં આપડે ઊઘ તો પૂરી કરવી પડે કે જેથી આપડે આપડુ જો આપડે ઊઘ જ ના પૂરી કરીએ તો આપડો આખો દિવસ ખરાબ જાય કારણ કે આપણે ઊંઘના કારણે આપરો દિમાગ પણ એટલે મગજ સારું નથી રેતું અને આપડે ચીડિયા ચીડિયા જેવા રેવાય છે. રેવાય છે કારણ કે આપડે ઊંઘની પૂરી થવાથી આપણાના મગજ પર ઘણી એવી અસર પડે છે.
હા એટલે આપડે દૈનિક જીવન આપડે હંમેશા ટાઈમ ટેબલ હિસાબે આપડે સમયસર બધું કાર્ય કરવું જોઈએ. આપડે સમયસર દૈનીક જીવનમા સમયસર ઉઠવું જોઈએ. સમયસર ઊઘવુ જોઈએ, તેથી આપડા શરીર માં કોઈ તકલીફ ના રહે. અને રોજ મેડિટેશન અને યોગા કરવાથી આપણને સગમાં રોગ ઓછા આવે કે એમ ને કોઈ બીમારી થાય નઈ.
હા તેવું જ એટલે આપડે દૈનિક જીવનમાં ઘણી વાર કાર્યો પણ કરવા જોઈએ. આ ઉપરાંત આપડે આપડા દેશ માટે પણ ઘણા એવા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણા દેશમાં સુધાર વધારા થઈ શકે, જેમ કે આપણે ઘણા એવી વ્યક્તિઓની મદદ કરવી જોઈએ. અને જ્યાં અન્યાય થાય ત્યાં આપડે અવાજ પણ ઉઠાવવો જોઈએ. જેથી પણા જે જ જીવન છે વધુ સારું અને વિશેષ બની શકે.
હા આપડે રોજ એવું કોઈ નથી કે, બચાયે જેનાથી આપણને, લોકોને, દેશને કઈક ફાયદો થાય.
હા, શું તમે કાર્ય કરો છો એવા કે જેથી બીજા લોકોને પણ તેનો ફાયદો થાય?
હા હું કરું છું.
શું કાર્ય કરો છો તમે?
અ તમે કોઈ પણ રસ્તા પર જતા માણસ કે જેને કોઈ પણ એવું જરૂર પડે છે તો તેને મદદ કરો છો કાતો રસ્તો ક્રોસિંગ કરવા જે
હા હા હું એવું બધાની મદદ કરવામાં ખુબ માનું છું અને જો કોઈને તકલીફ પડતી હોય તો હું
હમ તે દૈનિક જીવનમાં આપડે આવું તેજ આપણે દૈનિક જીવનમાં એક ને એક એ સારું કાર્ય કરવું જ જોઈએ કે જેથી આપણું જીવન એવું સારું નીવડે અને
જીવનમાં આખા દિવસમાં આપણે ધાર્મિક કથાઓ એક વાત તો સંભોળવી જોઈએ ક્યાં તો આપણે વાંચવી જોઈએ
હા તેથી આપડું હું માઈન થઈ શકે અને આપણે હમ્મ. હા અને આપડી વિચાર શક્તિ પણ વધે
થેન્ક યુ સર મારી જોડે આ તેની જીવનની આટલી માહિતી શેર કરવા માટે તમારો ખુબ આભાર.
થેન્ક યુ સર. હમ્મ